હલો
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે મને નવી કુશળતા શીખવા વિશે વાત કરવાની ઈચ્છા છે.
અરે વાહ આ તો બહુ સરસ વિષય છે. આજના સમયમાં નવી કુશળતા શીખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.
હા તમ તમને કેમ લાગે છે કે નવી કુશળતા શીખવી જોઈએ
કારણ કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. નવી ટેકનોલોજી અને નવી તકો માટે નવી કુશળતા બહુ જરૂરી છે.
હ તે તો છે જ માત્ર વિદ્યાર્થીઓ માટે જ દરેક વ્યક્તિ માટે
આ તો દરેક વ્યક્તિ માટે જરૂરી છે વિદ્યાર્થી હોય કે નોકરી કરતા લોકો કે વે પારીઓ અને કે અન્ય લોકો પણ અ નવી કુશળતા શીખીને આગળ વધી શકે છે.
હા અને નવી કુશળતાના કેટલાક ઉદાહરણો છે. જેવી કે કોમ્પ્યુટર ચલાવવો અંગ્રેજી બોલવું નવી ભાષા શીખવી જાહેરમાં બોલવાની કળા ફોટોગ્રાફી રસોઈ સંગીત, ચિત્રકલા, કોડિંગ અને ડિજિટલ માર્કેટિંગ
હા આ તો તમને સાચું કહ્યું શું નવી કુશળતા શીખવાથી આત્મવિશ્વાસ વધે છે.
હા જયારે આપડે કઈક નવું શીખીએ ત્યારે આપણી આત્મવિશ્વાસ પણ વધે છે.
હા ઘણા લોકો કહે છે કે તેમની પાસે સમય નથી
હા તેજ કહે જ છે. સમય ના હોવો માત્ર બહાનું છે રોજ માત્ર અ અડધો કલાક પણ પૂરતી છે.
હા નવી વસ્તુ શીખવાની શરૂઆત કેવી રીતે કરવી
પહેલા પોતાની રુચિ ઓળખવી જોઈએ પછી ધીમે ધીમે નિયમિત અભ્યાસ શરૂ કરવી જોઈએ
હા અ શું ભૂલ કરવી ખરાબ છે.
બિલકુલ નહી ભૂલો માંથી જ સાચું શીખવું મળે છે. ઘણા લોકો નિષ્ફળતાથી ડરી જાય છે. સફળતા મેળવવા માટે નિષ્ફળતા પણ આ એક મહત્વનો પાઠ છે.
હા આ તો તમને સાચું કહ્યું આજકાલ ઇન્ટરનેટ થી શીખવું સરળ બન્યું છે. ઓનલાઈન કોર્સ વિડીયો અને ઈ બુક દ્વારા ઘણી નવી બાબતો શીખવી શકાય છે.
હા તે તો છે પરંતુ માત્ર જોવાથી કામ ચાલે
ના નિયમિત પ્રેક્ટિસ સૌથી વધુ જરૂરી છે.
હા અને પ્રેક્ટિસ નું મહત્વ શું છે.
જેટલી વધુ પ્રેક્ટિસ કરીએ આપડે એટલી કુશળતા આપણી વા વધુ મજબૂત બને છે.
હમ્મ એકદમ સાચી વાત તમારી. અને નવી ભાષા શીખવાનું શું ફાયદો છે?
નવા લોકો સાથે વાતચીત કરી શકાય છે અને નોકરીની તકો પણ વધે છે.
હમ્મ અને વિદ્યાર્થીઓએ કઈ કુશળતા શીખવી જોઈએ
સમય નું આયોજન સંચાર કૌશલ્ય કોમ્પ્યુટર નું જ્ઞાન અને ટીમવર્ક અને સમસ્યા ઉકેલવે ની કળા આ બધા વિદ્યાર્થીઓ અ શીખી શકે છે.
હા અને તમને ખબર જ હશે. કે સારા પુસ્તકો વાંચવાથી જ્ઞાન અને વિચાર શક્તિ બંને વધે છે.
હા આ તો તમને સાચું કહ્યું અને પરિવાર નો સહયોગ કેટલો જરૂરી છે.
પરિવાર પ્રોત્સાહન આપે તો શીખવાની પ્રેરણા બમડી થઈ જાય છે. અને મિત્રો પાસેથી પણ ઘણું શીખી શકાય છે.
હા સાચું કહ્યું તમને. સારા મિત્ર હંમેશા નવી બાબતો શીખવા પ્રોત્સાહિત કરે છે. શું ઉમર શીખવામાં અવરોધ બને છે.
બિલકુલ નહી શીખવાની કોઈ ઉમર હોતી નથી. કોઈ વ્યક્તિ થોડું અ રોજ થોડું શીખે તો શું ફાયદો થાય.
અ થોડા સમયમાં જ તેના જ્ઞાન અને અનુભવમાં ઘણો વધારો થાય
હમ્મ અને નવી કુશળતા કારકિર્દી માં કેવી રીતે મદદ કરે છે.
સારી કુશળતા હોવાથી સારી નોકરી પ્રમોશન અને વધુ આવકની તક મળે છે.
એકદમ સાચી વાત છે આ તો અને શીખવા માટે ધીરજ પણ જરૂરી છે ને.
હા કોઈ પણ કુશળતા એક દિવસમાં આવડતી નથી.
હમ્મ અને જો શિસ્ત પણ મહત્વની છે ને.
હા ખુબ જ મહત્વની છે નિયમિત અભ્યાસ વગર સફળતા મળતી નથી.
હમ્મ હું હવે દરરોજ કઈક નવું શીખવાનો પ્રયાસ કરીશ.
વાહ એ તો ખુબ જ સારો નિર્ણય છે.
અને અંગ્રેજી બોલવાની સાથે કોમ્પ્યુટર પર શીખવા માંગો છો. બંને કુશળતા ભવિષ્યમાં ખૂબ જ ઉપ ઉપયોગી સાબિત થશે.
હા હા આ તો એકદમ સારી વાત છે તમારી.
હા તમે હાલમાં શું શીખી રહ્યો છો.
હું જાહેરમાં તો આત્મવિશ્વાસ થી બોલવાની કળા અને ટાઈપિંગની ઝડપ વધારવાનો અભ્યાસ કરી રહ્યો છું.
ખુબ જ સરસ હું પણ તારી પાસેથી પ્રેરણા લઈશ અને હા આ કરીશ
હા આ ના નવી કસ કુશળતાથી શી શીખવાથી આ વ્યક્તિ નો આત્મવિશ્વાસ વધે છે.
આ હા ચોક્કસ જયારે આપડે કોઈ નવી વસ્તુ સફળતાપૂર્વક શીખી લઈએ ત્યારે આપણામાં વિશ્વાસ વધી જાય છે.
હા જો કોઈ વ્યક્તિ શરૂઆતમાં ધીમું શીખે તો શું કરવું.
આ તેને નિરાશ થવું જોઈએ નહીં દરેક વ્યક્તિને શીખવાની ગતિ અલગ હોય છે.
હા એટલે બીજા લોકો સાથે પોતાની સરખામણી ન કરવી જોઈએ એજ ને.
હા બિલકુલ નહી. પોતાની પ્રગતિ પર ધ્યાન આપવું સૌથી મહત્વનું છે.
હા અને નવી ક કુશળતા શીખવા માટે. લક્ષ્ય નક્કી કરવું પણ જરૂરી છે ને કારણ કે સ્પષ્ટ લક્ષ્ય હોય તો જ શીખવાની દિશા પણ સ્પષ્ટ રહે છે સાચું કહ્યું ને.
આ હા એકદમ સાચી વાત છે તમારી. અને કોઈ સારા શિક્ષક પાસેથી તાલીમ લેવી રોજ રિયાઝ કરવો અને ધીરજ રાખવી જોઈએ.
હા ચિત્રકળા શીખવા માટે શું જરૂરી છે.
આ નિયમિત પ્રેક્ટિસ સર્જનાત્મક વિચાર અને ધીમે ધીમે નવી ટેકનિક શીખવી.
હા શું પુસ્તકો વાંચવાથી પણ નવી કુશળતા વિકસે છે.
હા. હા પુસ્તકોમાં નવી માહિતી વિચારો અને અનુભવ મળે છે. આજકાલ ઘણા લોકો ઓનલાઈન કોર્સ પણ કરે છે.
હા કારણ કે ઘરે બેઠા અ ઘરે બેઠા બેઠા જ દુનિયાભરના નિષ્ણાતો પાસેથી શીખવાની તક મળે છે. પરંતુ ઓનલાઈન શીખવામાં ધ્યાન ભટકવાની શક્યતા પણ રહે છે.
એકદમ સાચું તેથી મોબાઈલનો યોગ્ય ઉપયોગ અને સમય નો આયોજન ખૂબ જરૂરી છે.
હા આ તો તમને સાચું કહ્યું અને શિક્ષકનું માર્ગદર્શન પણ મહત્વનું છે. સારા શિક્ષક સાચી દિશા બતાવે છે. અને ભૂલો સુધારવામાં પણ આપણી મદદ કરે છે.
હા. અને માતા પિતા પણ બાળકોને નવી કુશળતા શીખવામાં મદદ કરે છે. સાચું કહ્યું ને?
હા એકદમ સાચું ક્યું તમને તેઓ પ્રોત્સાહન આપી શકે અને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવી શકે અને બાળકોની પ્રગતિની પ્રશંસા પણ કરે છે.
હમ્મ. અને કોઈ વ્યક્તિ પાસે પૈસા ઓછા હોય તો તેને શું કુશળતા શીખવી જોઈએ?
અ આજે ઘણી મફત પુસ્તકો વિડીયો અને ઓનલાઈન કોર્સ ઉપલબ્ધ છે તે તેથી શીખી શકે છે.
એટલે શીખવા માટે સૌથી જરૂરી વસ્તુ શું છે?
મારા મતે તો શીખવા માટે સૌથી જરૂર પૈસા નહી પણ શીખવાની ઈચ્છા મહેનત અને સતત પ્રયત્ન
એ તો તમે ખુબ જ સરસ વાત કરી. અને શું એક સાથે ઘણી કુશળતા શીખવી જોઈએ?
શરૂઆતમાં એક અથવા બે કુશળતા પર ધ્યાન આપવું જોઈએ. વધારે કુશળતા એકસાથ ન કરવો જોઈએ. અને સફળ લોકો માં કઈ સામાન્ય વાત જોવા મળે છે?
તેઓ જીવનભર શીખતા રહે છે અને પોતાની જાત સતત સુધારવાની પ્રયત્ન કરે છે.
હા એ તો સાચું કહ્યું તમે અ અ થોડા મહિનામાં જ અ ત તો તમને આ કુશળતા નવી શીખે તો થોડા જ મહિનામાં તમને સારો ફેરફાર જોવા મળશે.
હા તમારી વાત સાચી છે એકદમ હું મારા મિત્રોને પણ નવી વસ્તુઓ શીખવા માટે પ્રેરિત કરીશ. અને જયારે આપ પણ બીજાને પ્રેરણા આપીએ છીએ ત્યારે સમાજ પણ આગળ વધે છે.
હા એ તો અમને ખુબ જ સરસ વાત કીધી અ જીવનમાં જે વ્યક્તિ સતત શીખે છે. તે સતત સફળતા તરફ આગળ વધે છે.
હા ખુબ જ આભાર આજે મને ઘણી ઉપયોગી માહિતી મળી. મને અ અને ચાલો આપડે આ વિષય પછી વાત કરીએ મને ખુબ જ આનંદ મળી તમારી સાથે વાત કરીને.
હા મને પણ ખુબ ગમ્યું તમારી સાથે વાત કરીએ ચાલો પછી આપડે મળીએ જય શ્રી કૃષ્ણ.
હા હા જય શ્રી કૃષ્ણ